તો માર સોના ટને એમને દસ લાખ રૂપ ધન લોનાપ
બરાબર હમ અને પાર્શિયાલિટી કેવાય શું કેવાય
પાશિયાલિટી
એટલે ભેદભાવ એમ
હમ
પાર્શિયાલિટી કર
નજરમાં સરવાણ કર થઈ જ કામ
જયારે કામમાં એવું કરે ને તો એને પાર્શિયાલિટી કેવાય કે તમે એક એમ્પ્લોય ને આવી રીતે રાખો ને તમારા હસબેન્ડ ને એ કઈ ભત્રીજો નય ને એક એમ્પ્લોઈ જ માને છે.
એમ્પ્લોઈ જ માનો છે. ભત્રીજો કઈ નહી માનતા
હમ ઘર ન સદસ્ય નહીં તો એ તો એવું જ હોય
હમ
આમ કદા કોઈ નવો છોકરો આવે ને તો એને બોલો સારી રીતે એને પેલા સાચવે અને સ્વ, સીખવાડે, પણ તમારા હસબન્ડ ને ની કરે.
હા મને ખબર છે પણ એ હસબન્ડ મારો માનતો નથી ને, એટલે
હા, અમુક તો સાચી વાતે, અમુક ને હે ને ગુલામીમાં પોતાનું કમ્ફર્ટ ઝોન દેખાઈ ગયું. જવાની એટલે.
હમ્મ હા એકની એક સાઈડ ઉપર ધ કા ખવડાવે એવું બધું કરે.
હમ્મ. જવા કોને શું પોતાના કમ્ફટેબલઈ ગયુ કામ એટલે પછી એ લોકો ના કફટ ઝોન માંથી બહાર ના નીકળી શકતા પણ નીકળવું પડે. સારું કરવું હોય મોટું કરવું હોય તો નીકળવું પડે.
ચાલની, ચું મક ના માર નહી આવું, કોણ જાય યાર?
હમ હમ
તોમ, ખોટટા કામ ના
હમ ટાઈમ, તો ગુસ્સો જોવા, હમ
તો સારું.
તમને કહું, એમને કહો છો તમે કે પૈસા આવે છે આ કોલમાં?
હા, ફોન આખો ચેક કરે ને મારુ!
એવું જ. છેમ? બરાબર છે, તો વાંધો નહીં.
મને કેટલા પૈસા મળસે? એસી રૂપિયા?
આ તમે મને કર્યો છે, એટલે તને સમજ મને આઠ યા મળસે.
ત તે મને કર્યો છે, તો મને આઠ
અરે સોરી હા હા સોરી આજે તડકામાં ફરી ફરીને થોડું દિમાગ હમ, કઈ નહી હવે, એટલા તો એટલા તો સું?
હમમ
તમે પછી, તમને કયા કયા ભગવાન આમ વધારે ગમે? વાર્તા તમે કેહ્તાતા ન.
નમે તો આજ કૃષ્ણ ભગવાન શંકર ભગવાન ચામુડામાં, મહા કાળીમાં.
હમ, બંધ હાવ નવલકોડ બેદ્ગ નોડીનું બધું. હલો. અમારે અહીંયા કરોળી કરોડા બઉ આયુ. હલો. અમારે ઘરોડી બઉ આઈ જાહ. હઉ રેડી ક એટલે. હવે નથી એટલું કઈ.
નથી.
હમ. હ હવે હું આયા કપડા? હમ, પણ હવે એ ફ્રી ફ્રી થઈ ગઈ છે.
હ તો.
હમ હમ હવે મને નોકરી મળી જશે તો એ વધારે ફીલ ફ્રી થઈ જશે.
હમ.
હમ પણ નોકરીઓ જો કોઈ મળી જશે પાંચ તારીખ સુધી. તો, મળવી જ જોઈએ. આજે હું જે જગ્યા ગઈ હતી ને સિદ્ધુ ભવન ત્યાં ફરીથી ફોન આયો કે કાલ ત્રણ વાગે ઇન્ટરવ્યુ માટે આવજો.
હમ્મ.
એવું કીધું છે હવે જોઈએ. કાલ ત્રણ વાગે શું થાય. હમમ.
હમ્મ.
હાઈ, પછી તમારા રહીમ કાકા આવું આવું કરે હે.
હા અમારે ડાકોરે જવાનું છે. હમ અમારા અમારા મામીજી છે મામી સસરા, એમના વાઇફ એમના છોકરાની વહુને છોકરો આયો-
છોકરાથી વહું ને છોકરો ઓકે.
સાડા સાત હજારમાં સાહીઠ જણાનું સ જમણવાર તો હારું ના કેવાય?
અચ્છા, ને ડાક
સાડા સાત, હા ડાકોરમાં જ જમવાનું.
સરસ. સાહીઠ લોકોનું સાડા સાત પણ વધાર ના કેવાય?
હ.
સાડા સાત હજાર રખમ
સાડા સાત હજાર સાહીઠ લોકોનું તો એક જણ એક જણને
સાહીઠ લોકોનું એટલે ભલે એક લોકો સાત સાત આઠ હત રોટલીઓ ખાય
હા ગમેં તેમ ગઆન લિમિટેડ. હલો. હલો. સાડા સાત વાગ્યા હા સાડા સાત હજારમાં હા બોલો. હલો. સાડા સાત હજ જાર રૂપિયા આપવાના. હેલો. હલો.
સા સાત બરાબર છે.
સાડા સાત હજાર રૂપિયા હતા. ને એમાં સાહીઠ લોકોને જ મળડ્યા. અત્યારે એની સો જણાની રસોઈ કરાઈએ તો પંદર હજાર વીસ હજાર તો સાહીઠ જણા નું સારું જ કેવાય ને.
હમ બરાબર.
પુરી, શાક, દાળ-ભાત, લાડવા પછી રમક પતલા જે ક ના કુરકુરા શું કવાય ડાકોર ના ગોટ દઈ. તો સારું ના કેવાય.
બરાબર છે. ડાકોર બાધારા પર માં કૃષ્ણ ભગવાન હૃદય પડ્યું તું?
એ મન નઈ ખબર
હ હા અને એનો કઈક ટાઈમિંગ હોય કે આખો દિવસ ખુલ્લું જો હા સાાયદ. હા નઈ જગન્નાથ પુરીમાં પડ્યું હતું હા. ના ના ત્યાં તો જગન્નાથ પુરમાં તો કે શક
એ તો તિરુપતિ બાલાજી પાગલ હમ
હ
એ તો તિરુપતિ બાલાજી હા, જીજુ જવાના છે, તિરુપતિ બાલાજી
હૃદય પડ્યું તું પછી લાકડાની મૂર્તિ માં નતુ મઢાઈ દીધું. એ જગન્નાથ પુરી તોવ તો કવ જગન્નાથ પુરી નુ હ ડાકોર માં શુ ખબર છે ડાકોર માં કોણ છે, રા જા રણછોડ છે એ તો જગન્નાથ પુરી જ
નહી એક મિનિટ કસ્ટમર કસ્ટમર ને શું ભગવાનને છે ને પર્ચી નો નીકળે
એ જગન્નાથ પૂરીવાર થાય છે બધું ઓડિશામાં એ
ખબર નહીં ક્યાં બરાબર એ હનુમાન દાદા ના મંદિર માં કેવો ચમત્કાર થાય કે ત્યાં નદી છે બરોબર તો બધા લોકોની માન્યતા એવુ કે હનુમાન દાદા જે છે એ સ્નાન કરે નદીમાં બરાબર સવારે
પૂજા કરે
સ્નાન કરે હા હ
એ તો અશ્વધામાં
આ વ લે હા હા રા અશ્વધાવા સારી અનુબંધ
હ હ જોવ પેલા પૂરો ઈતિહાસ જાણો અને પછી ટૂપકો મારો
આ થોડું શાસ્ત્ર જ્ઞાત
હ હ
હ હ
એ તો અશ્વધામાં નદી માં સ્નાન કરે છે. અને શંકર ભગવાન ની પૂજા કરે છે એના મોક્ષ માટે
હા
એને મોક્ષ મળ્યું નથી ને અ અશ્વધામાં પછી પાંચ
બધા લોક મારેલા હતા બધે બધું બંધ હતું બાર ખોલ્યા ને તો પુ શિવલિંગ ઉપર ફૂલ હાર
હા હા એ પેલા પેલા પેલા એમાં આવતું હતું આજ તકમાં પેલું સ આધ આધી હક હકીકત આધા ખજાના એમા હા મને
અને હા હા હા અને એક જગ્યા એ છે.
અ જગન્નાથ પુરી છે ને હમ
એક જે અને ત્યાં એ એમાં તો આત્માઓથી રિસર વાત કરતા
એ તો પાર
એમાં બહત કે ચલા જા
એ તો આવુ ના કરીશ
એક બધી રેવું છે કે ત્યાં છો અપ્સરા આજે હાલ ભી આવીને નૃત્ય કરે છે, મતલબ ત્યાં અત્યારે હાલમાં પાયલની અવાજ સાંભળે છે. હા કે ગોપીઓ રાસ રમવા આવે છે, અને હાલ ભી હા તમને સારું યાદ છે. ના ના ના ના ત્યાં નહી એક પહાડી
ત મથુરામાં
નહી નહી પહાડી ઉપર છે, અત્યારે હાલભી અફસારાઓ ગોપીયો ડાન્સ કરવા આવે ડાન્સ કરીને ભગવાન ને પ્રસન્ન કરે અને એ જયારે ત્યારે કોઈને જવાનું નહી નહીતર કોઈના કોઈની હાલત ખરાબ થઈ જાય મારે અને ઓનેસ્ટલી જે લોકો ઇન્વેસ્ટીગેશન કરવા ગયા તા ને આ બધું એને માર્યો હતો મે બધું કે કેમેરામાં કેદ થયું અને છાયો જત હતો ને છાયો જે નીકળ્યો હતો આ તમારો એ બી કેમેરામાં કેચ થયું એનો અવાજ તક કેમેરા કેચ થયો એવું હતું.
હા હા હોય એ લોકો શું સાયન્ટિસો છે ને જલ્દી કોઈ વસ્તુ
હ તે લોકો સાયન્ટિફિક એ પ છી એવું કે છેે કે થાતીમા કે કબ આવે ત પડ તો એના માટે હા
લોકો હારો ઘોળા જેવા સખીય ના જાય એ લોકો આવું બધું
એ શે હકીકત માનો યા હાતસા એટલે છેલે સાચું પડે ને એટલે આપડા ઉપર છોડી દે આપું તમારે ફા ફાસલો કે શું કે ફસાના માનવુંય કે હકીકત અ હકીકતર ફસાના હા આધી હકીકત આધા
પેલા પપ્પા બોવ જોતા પછી મને બીક લાગ
હા અમુક વસ્તુ હામ ભગવાનનું હોય ને તો મજા આવે કે ના ભગવાનનું છે. પછી એક રસ્તો એક મંદિર એવું છે, જેની અંદર એક રસ તો નીકળે સીધો શ્રીલંકા પહંચતા
હા.
ભુત ને આત્મા વારી
આપડે શું કહેવાય એક તમને ખબર છે, અમારા અ સાબલીમાં પાવાગઢ માહકાળીનું મંદિર છે ને ત્યાંથી સીધું પાવાગઢ જવાય.
એક મિનિટ હું તમને ફરી કોલ કરું હા ગુપ્ત રસ્તો મળે છે.
હમ્મ.
હું તમને ફરીથી તમે કરો મને ફરીથી હમ્મ.
હા હા.